હલો
હા નમસ્કાર
નમસ્કાર
હા કેમ છો
બસ આનંદમાં
હા તો આજે આપ આપણે થોડીક દુકાનદાર વિષય ઉપર વાત કરીએ
હા હા કેને મળી ને કરીએ
જિંદા જીવનનો ખૂબ બરાબર ને
હા હા
કારણ કે બધું કોઈ દિવસ કોઈ વ્યક્તિ પાસે ગમેટલું સંપૂર્ણ હોય તો પણ બધું ઘટતું જ હોય છે કે જાણો કે એ સ્વર્ગમાં નરકમાં પણ બધી જગ્યાએ જાય પણ પેલા એને આ વસ્તુ વગર નું ચાલતું નથી એટલે દુકાનદાર ખુબ જ જરૂરી છે
દુકાનદાર જે છે એને આ આપણે રોજ દૂધ શાકભાજી કરિયાણું કપડાં કે બીજું ઘણી બધી વસ્તુ આ જે છે દુકાન માંથી જ આપણે ખરીદી કરતા હોઈ છી એટલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સારો સંબંધ હોવો એ ખૂબ જ જરૂરી બન્યું છે
હા હા દુકાનદાર જો આપડે એમ જોઈએ કે હાલો માર્કેટ માંથી ખરીદઈ આવશુ કે યાર્ડ માંથી ખરીદી કરી આવશું પણ બધું જ શક્ય છે જ નહી કારણ કે રોજિંદી જીવનમાં ગમે તે આપડું ખરીદી કરેલું હશે પણ પાંચ ની કે દસ ની વાચી છે જો આપડે ભૂલી ગયા ત્યારે દુકાનદાર ની ખુબ સારી જરૂરત પડતી હોય છે બે દુકાનદાર હો અને આજુબાજુમાં આપણા વિસ્તારમાં જ્યા રસી આપ હોય દુકાન કોોબી પણ ખુબ સારી છે
ર એટલે પણ એના મતે જે છે એ એનામાં સારા હોવા જોઈએ સૌથી પહેલો ગુણ એ છે કે પ્રામાણિકતા હોવી જોઈએ ગ્રાહક ને સાચી વસ્તુ આપવી જોઈએ અને યોગ્ય માહિતી આપવી જોઈએ અને વા વ્યાજબી ભાવ પણ રાખવો એ પણ ખૂબ જ જરૂરી બને છે કેમ કે જો ન ભઉ કાઈ પચાસ રૂપિયા હોય અને એ પછી એસી રૂપિયા કેહે તો એ ગ્રાહક માટે પણ ખરાબ કહેવાય અને પોતાના માટે પણ ખરાબ જેના કારણે ભાવ પણ વ્યાજ બી રાખવો જોઈએ અને વિનમ્રતાથી વાત કરવી જોઈએ એમ.
બરાબર છે.
કે ભાવે જો આપણને અનુકૂળ ભલે મોલ કરતા એ લોકો પાંચ રૂપિયા વધારે લે એ સારું ન કેવાય ભલે જોકે આપડે તો મોલમાં જઈએ તો રીક્ષા ભાડાને ઘણું ખાઈ જતું હોય છે. એટલે આને પાંચ વધારે લે આપી દેતા હોયએ છિએ, પરંતુ વધારે એ લોકો ખેચતાણ કરતા હોય હોય અને વધારે ભાવ લેતા હોય ત્યારે આપણને થોડુંક વધારે લાગે છે કે કેમ આટલો બધો બે થી ત્રણ ગણો ભાવો એક વર્સ ઉપર લેતા હશે એમ થાય
ગ્રાહકોને કોઈ વસ્તુ સમજાતી ન હોય તો શાંતિથી સમજાવે. જોઇએ નહીં કે પછી એના ઉપર ગુસ્સો કરીને કેવું‌ કહેવું એ સારું ન લાગે એટલા માટે ગ્રાહકને સમજાવવું. એ દુકાનદારની જવાબદારી બને છે, એટલે દુકાનદારે હંમેશા શાંત પોતાનું મગજ જે છે, શાંત રાખીને ગ્રાહકને સમજાવવું જોઈએ.
હા હા બરાબર છે કેમ નઈ ગ્રાહક ને એકદમ મગજ સ્થિર રાખીને સમજાવવું જોઈએ તો એ અમુક હક એને એમ થતું હોય કે દુકાનદાર આવો છે, તેવો છે પણ તોય ગ્રાહક ન સમજે તો એ આપણું મગજને એકદમ સ્થિર કરીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીતર આપડી ગરાગી તૂટી જતી હોય છે અને બીજાને ત્યાં જતા રેતા હોય છે.
હા ગ્રાહકો સાથે નમ્રતાથી જ વાત કરવી જોઈએ અને વધુ સારા વ્યવહારથી ગ્રાહક જે છે, ને ફરીથી એજ દુકાને સામાન લેવા આવશે. અને જો તમે દુકાનદારે જે છે, ખરાબ રીતે વાત કરી હતી છે તો ફરી ગ્રાહક પોતે ક્યારેય દુકાનદાર એ જ દુકાને સામાન લેવા નઇ આવે અથવા તો બીજાને પણ નહીં આવા દે કેમકે એ બે ચાર વ્યક્તિ સુધી પહોંચાડશે કે આ દુકાનદાર સારો નથી તો આપણી દુકાને બીજા કોઈ લેવા નહીં આવે‌ જેના કારણે જે છે, દુકાનદારે જે છે, એ સારી રીતે અ વ્યવહાર કરવો જોઈએ અને વાત પણ કરવી જોઈએ ગ્રાહકો સાથે
હા હા કયુ નહી આપડે જો આપડી રોજીરોટી એના ઉપર જ હોય ત્યારે તો આપણે બઉુ જ વિચારી અને વ્યવહારથી બધું વર્તન કરવું જોઈએ છે. પાંચ રૂપિયા ક્યારેક ગ્રાહક છે, એ ઓછા એ કરાવતું હોય છે, બધા ગ્રા બાકો સરખા નથી હોતા, બધા માઇન્ડ સરખા નથી હોતા એટલે આપડે વિચારવું જ પડે છે. અને આપણે ઓછા ભાવે ગ્રાહક તો માંગે આપડે પોશાણ હોય તો હા પાડવાની નહિતર સભ્યતાથી ના કહી દેવાની એટલે ત્યાંથી આપણો છેડો ફાટી જાય છે, અને આગળ વધતી નથી વાત
અને આજકાલ કેવું છે, કે ઘણી દુકાનોમાં જે છે, ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે, જેના કારણે ખરીદી જે છે વધારે સરળ બની ગઈ છે. એટલે ઘણી અત્યારે તો લગભગ મોટી જગ્યાએ ઘણી બધી એવી જગ્યા ત્યાં જે છે કે ત્યાં ડિજિટલ પેમેન્ટનું જ યુઝ કરવામાં આવે છે, તો એ બહુ સારી વસ્તુ કહે છે કે કોઈ પાસે કેસ અવેલેબલ ના હોય જે પણ તો એના ખાતામાં જો પૈસા પૈડ્યા હોય તો તે એમાંથી પેમેન્ટ કરી શકે છે. એટલે એ બહ ખૂબ સારી વસ્તુ કહેવાય છે.
હા હા જયારે અત્યારે ક્યારેક ક્યારેક બેંકમાં એવું થઇ જતું હોય છે છુટટાની તંગી આવી જ જતી હોય છે, ત્યારે તો ઈ પદ્ધતિ બહુ જ સરળ લાગે છે કારણ કે પેમેન્ટમાં બધી કોઈના પાંચ ના કોઈના દસ એ બધા છૂટા જરૂરી હોય છે ત્યારે આ પેમેન્ટ કરવું બઉ અઘરું પડતું હોય છે પણ આ પદ્ધતિ આવતા આપણો વેપાર આવી રીતના શક્ય બયનો છે
દુકાનદાર માટે સમયનું મહત્ત્વ જે છે ઘણું સારું બને છે કેમ કે સમયસર દુકાન ખોલવી અને ગ્રાહકોને ઝડપ અપથી સેવા આપવી જોઈએ જેના કારણે સ ગ્રાહક જે ફરીથી આવે અને દુકાનમાં સ્વચ્છતા રાખવી એ પણ ખુબ જ જરૂરી છે ખાસ કરીને ખાદ્ય વસ્તુઓ વેચાતી હોય અને દુકાનોમાં સ્વચ્છતા ખૂબ જ મહત ‌‌‍‌‌ત્વની છે કેમ કે ખાદ્ય વસ્તુ ઓ હોય ત્યાં માખી અને ઘણયા બધા એવા જીવ જંતુઓ છે કે જે કીડી મકોડા આવી શકે તો એ સુવિધા સ્વચ્છતા રાખવી એ ખૂબ જ જરૂરી છે સ્વચ્છ દુકાન જે છે એ ગ્રાહકો પર સારો પ્રભાવ પાડતી હોય છે
બરાબર તમે વાત કરી કારણ કે જો આપડે ઘરે કરીરિયાણું પડડું ગય તો પણ જો ચોખા છે, તલ છે, અમુક વસ્તુમાં તો તમે માખી મચ્છર કીધા પણ એ નહ પણ તેમાં ધનેરા ખુબ જ પડતા હોય છે
અને આ જે કઠોળ હોય છે તેમાં મટકા બહુ જ પડતા હોય છે એટલે જોઓ ઈ મટકા વાળી વસ્તુ થઈ ગઈ કે જનેરા વાળી વસ્તુ થઈ ગઈ તો ગ્રાહક લેતા પણ નથી અને બીજાને દેવા પણ આપતા નથી એટલે આપણે વિ જા અને બધું ચોખાઈ રાખવી પડે છે ચારી અને સ્વચ્છ કરવો પડે છે આપડો માલ જેવી પૂછવાનું હોય છે એ બધું એટલે માણસું રાખવા પડે પણ આપણે વ્યવસ્થિત
વસ્તુઓ હા દુકાનમાં જે વસ્તુઓ જે છે ને એને ગોઠવીને રાખવાથી ગ્રાહકોને શું શોધવામાં સરળતા રહે છે કેમકે દુકાનમાં જો કોઈ વસ્તુઓ સામે દેખાય નય તો ગ્રાહક આવી કેવી રીતે અને એને ખબર કેવી રીતે પડે કે અહીંયા વસ્તુ મળે છે એટલે વ્યવસ્થિત જે સામાન જે છે એને ગોઠવીને રાખવો જોઈએ અને દુકાનદાર નો સમય પણ આમાં બચે છે કેમ કે એમને સામે જે એ વસ્તુ દેખાય તો એ સરળતાથી લઈ શકે છે અને આજ કાલ ઘણી બધી દુકાનો જે છે કે જે ઘરે ડિલેવરી પણ આપતી સેવા પણ આપે છે જેના કારણે ગ્રાહકોને શું કે ઘણી સુવિધા મળી રહે છે કે કોઈ પાસે એવો સમય ન હોય કે દુકાન પર જઈને લઈ શકે તો તે ઘરે બેઠા જ ઓનલાઈન ને ઓર્ડર કરી શકે તો દુકાનદાર ઘરે આવીને આપી જા તો હોય છે એવી પણ ઘણી સેવા બ જે છે ઉપલબ્ધ છે અને તહેવાર દરમિયાન દુકાનદારો માટે કામ વધારે વધી જતો હોય છે ત્યારે તેઓ લાંબા સમય સુધી જે છે દુકાનમાં કામ કરતા હોય છે
તહેવારોમાં તો જોકે સાતમ આઠમ જેવા ત્યારે તો ગરા ગી એને માણસો પણ રાખવા પડે છે અને ગ ગરાકી એવી ખુલ્લી જ હોય કે ઘરના બધા જ સભ્યો લાગી જાતા હોય તો પણ પૂરા પડતા હોતા નથી છતાં પણ માણસો એને રાખવા પડે છે વજન કરવા છે હિસાબ કરવા છે માલ સપ્લાય કરવા છે.
એક સફળ દુકાનદાર જે છે એ ગ્રાહકોની જરૂરિયાત સમજે છે અને સારી ગુણવત્તા વાળી વસ્તુઓ રાખવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો શું કરવું જોઈએ કે એને શાંતિથી તે ની વાત સાંભળ ભડવી જોઈએ અને યોગ્ય બનતો એવો ઉકેલ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ગુસ્સો કરવાથી જો સમસ્યા વધારે વધે છે એટલે સારું યોગ એ દુકાનદાર ની ઓળખ બને છે અને બીજું એ કે દુકાનદાર બજારના નવા ફેરફારો ની માહિતી રાખવી એ ખુબ જ જરૂરી છે જેથી ગ્રાહકોને જે નવી નવી વસ્તુઓ જે બજારમાં આવતી હોય છે એ પર પ્રમાણમાં મળી રહે તો આજે આપણે ઘણી બધી દુકાનદાર વિશે વાત કરી લીધી તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર
હા હા ફરી મળીશું. આભાર